હલો કેમ છો બધા મજામાંને?
હા બધા મજામાં છે, તમે કેમ છો?
આજે હું રમત ગમત અને ઘર ને થોડીક વાત કરવા માગુ છું, હું નાને તેથી વિરાટ કોહલી નો ખૂબ જ મોટો ફેન હતો અને મને ક્રિકેટમાં ખુબ જ રસ હતો અને હું ક્રિકેટ પણ પેલા ખુબ જ સારી રમતો હતો. હવે થોડીક વચમાં બગડી ગઈ હતી અને અ પણ હવે ફિટનેસ પર ખુબ જ ધ્યાન આપું છું અને તે રોજ સવારે ઉઠીને ને પુષપ મારું, ડેસ્ટ મારું અને વો અ પાંચ કિલોમીટર અ દરરોજના રનિંગ કરું અને જેના લીધે હેલ્થ ખૂબ જ સારી રહે છે અને તે ખૂબ ખુબ જ જરૂરી છે. વિરાટ કોહલી પણ આટલા વરના થ્યા તો બી પણ આટલી ફિટનેસ અને તેઓ રનિંગ અને ખુબ જ ફાસ્ટ કરે છે, યંગ ક્રિકેટર કરતાં પણ તેઓ ક્રિકેટ સારી રમે છે અને તેના લીધે એ મને ખુબ જ સારું લાગે છે કે ત્યાં ભઈ અમે ફિટનેસ પર ધ્યાન આપી શકીએ છે કે અમુક જણા અ તો ફીટ નેસ પર ન ધ્યાન આપતી એ ન આપે તો તેઓ કેવા થઈ જાય અને એ ફિટનેસ પર ધ્યાન આપવું જો એ.
હા ભઈ, તમારી વાત એકદમ સાચી છે. એટલે કે ફિટનેસ પર આપણે ધ્યાન આપવું જોઈએ. કારણ કે આપળે ફિટનેસ આપણી સારી રહેશે તો આપણને આયુષ્ય પણ લાંબુ રહેશે અને આપણને ઘણી બધી પ્રકારની આપળે જેમકે રમત ગમત, તમે જે હમણાં કીધું ક્રિ કેટમા જે વિરાટ કોહલી છે તે તો પોતાનું ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. કારણ કે એ લોકો યોગ્ય પ્રકારનું ફૂડ ખાય છે અને બધું હેલ્ધી જ ખાય છે. કારણ કે, આ ફિટનેસ જો આપણે રાખવી જોઈએ તો પ છી આવા પ્રકારના આપળા બધા કાર્ય કે પછી યોગા કે રનિંગ કે પછી જીમ એવું જવું જ પડે છે. કાર ણ કે એવા ઘણા બધા મહાન ક્રિકેટર છે તે પોતાની ફિટનેસ હમણા રાખે છે. જેમ કે એમએસ ધોની છે તે પણ આટલી મોટી એ ને આટલી ઘણી ઉંમરમાં પણ એ લોકો અ ફિટનેસના માટે અ ક્રિકેટ રમે છે અને ખુબ એ લોકો પોતાને ફિટનેસનું ધ્યાન રાખે છે એમ. એટલે આપડે પણ એ લોકને જોઈ ઈન્ફ ઈન્ફ્લુ ઇન્સ્પાયર થવું જોઈએ કે ઘણા બધા લોકો એવું કરે છે એમ ઘણા બધા પ્રકારનો અનેક પ્રકારનો બધું ખાય છે અને વજન ખૂબ વધી જાય છે ને એ લોકો ફિટનેસ હોતી નથી અને પછી એ લોકે આગળ જાતા ખુબ તફલીક અનુભવાય છે. એટલે આપડે જે ફિટનેસ રાખવી જોઈએ તો પછી આપણે સવારમાં દોડવું જોઈએ ચાલવું જોઈએ અને જમ્યા પછી આપણે પણ થોડું ઘણું ચાલવું ખુબ જરૂરી છે. કારણ કે ઘણા બધા લોકો એવું કરે છે કે જમ્યા પછી ડાયરેક સુઈ જ જાય છે. એના કારણે એની ચરબી પણ ખુબ વધી જાય છે અને એ લોકને ખુબ થકાવ અને આરસું જીવન થઈ જાય છે. બાકી તમે આવું જમ્યા પછી આવ ચાલવા કે પછી આવ જતા હશો ને કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરતા હશો.
હા અમે ચા ચા એ ખાવાના ત્રણ કલાક પછી અમે જીમ જઈએ છીએ અને પછી તે પચાવવાનું કામ જ કરીએ છીએ અને તે ખુબ જ જરૂરી છે કે આપણે જીમને એવું જું જોઈએ અને તેના કારણે નેે ફિટ અને હેલ્થી, હેલ્થી રહે અને તે જ કરવું જોઈએ હું દરરોજના જીમ હવારે જાઉં છું સાંજે જાઉં છું અને અ અ ખાધ્યા પછી પણ અમે ત્રણ ચાર કલાક પછી જીમ ને એવું જઈએ છીએ અને તેના ઘ વર્કઆઉટ અમે ખૂબ કરીએ છે અને તેના કારણે ફિટનેસ ખુબ જ સારું રહે છે. હંમેશા આ પોસ્ટીક આહાર જ ખાઈએ છે. બહારનું તરેલું કે એવું ના ખાઈ છે. ઘણા પ્રકારના લોકો બહારનું તરેલું ખાય કે તેવો ઘણો ઘણું એવું ખાય છે. તેવો અમુક જણા જીમ જાય તો પણ ના લાગે કે જીમ એ લોકો દરજના જતા હશે અને તેઓને ખા એ ખુબ જ જોઈ અને એ એવું મને લાગે એક ફ્રેન્ડ હતો મારો જે છ મહિના નાથી જીમમાં ન જાય અને તે એવું જ લાગે છે કે તે જીમમાં ન જાય.
હા ભાઈ એ તો તમારે જે નજર દૃષ્ટિ એવી હોય છે પરંતુ ઘણા બધા લોકો એ મારો પણ એટલે થવાનું છે જીમમાં અને મારે જે જીમ સ્ટાર્ટિંગ કરું ત્યારે મારો મિનિમમ એટ એટલે કે વધારે એમ તો ચોર્યાસી જેવો વજન હતું પરંતુ હવે છે. સેવેન્ટી સેવન એટલે કે મારા જેવો જ ઘણો બધો ફેર થયો છે. જવાથી મને એવું લાગે છે કે મારે જે ફિટનેસ સારુ એવું અંદર અસર લાગે છે કારણ કે જીમ જવાથી મને ઘણું બધો પ્રકાર જેમ કે દોડવાનું થઈ ગયુ છે અને પેલા તો હું આવુ ઘરે બેસી રહેતો ઘરે ને આવુ જ બધું ખાઈને સુઈ પણ જતો ને એ મને બુ પ્રકારના આરસુ જીવન જીવતો હતો પરંતુ મને પણ અંદર થી રિયલાઇસ થયું કે ભાઈ હવે તો જીક ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ફિટનેસ આપડણે ધ્યાન ન આપ તો ક્યાં ધ્યાન આપશુ એટલે આપડે સારું શરીર રહેશે તો આપગતા પ્રકારની આપણે પ્ર કરી એટલે અમારા ગામડામાં તો ઘણા બધા પ્રકારના ફિટનેસ કેમ્પ યોજવામાં આવે છે જેમ કે અમારા ગામડામાં શિયાળાનો સીઝન આવે છે ત્યારે હવે સવારમાં ઉઠીને કેમ્પ જેમ કેમાં દોડ બધા અને જેમ શાખા પ્રમાણે હોય છે જેમ દોડવાનું પછી યોગા અને ઘણા બધા પ્રકારના યોગા જે સ્ટેપ હોય છે તે કરાવે છે અને સારી રીતેમાં શીખે છે શું તમારા ગામ આવુ પ્રકારની ફટ્નેઝ કેમ્ છે તે યોજવામાં આવે છે કે નહીં આવે છે?
અમારા ગામમાં તો એ એ ખુબ જ એવું કરવા મા દોર જ ના લોકો રનિંગ માટે જાય છે અને ત્યાં પોલીસ ના શોખીન વધારે છે કે તેઓ પોલીસમાં જાવા ન એવા માંગે છે એટલે તેઓ રોનિંગમાં ફિટનેસ અને એ ખુબ જ રાખે છે અને જેના કારણે પછી એવા અમુક જણાતા હું જોયા છે કે પોલીસ માં લાગી ગયા છે, પછી તેઓ ફિટનેસ નહી રાખે એટલે એ લોકો પોલીસ પછી લાગે ને કઈ નોકરી છે, એવું લાગે છે અને તે તે ખુબ જ જરૂરી છે કે તમે પોલીસ બન્યા તો તે પ્રકારની બોડી ને હેલ્થ ને એવી રાખવી જે તે ખુબ જ જરૂરી છે અને અમારા ગામમાં ઘણા બધા એ લોકો કસરત કરે છે. રનિંગ કરે છે અને સ્પોર્ટસ પર્સન ઘણા છે. જેમ કે ક્રિકેટર અને અન્ય ઘણા બધા ટેનિસ પ્લેયર પણ ખુબ જ છે અને જેના કારણે અ ખુબ સારું પણ લાગે છે. હું પણ દરરોજ ના ક્રિકેટ રમવા જાવ, રનિંગ કરવા જાવ, ફૂટબોલ રમુ, હોકી રમુ અને ઘણા પ્રકારની રમત રમું છું. જેના કારણે ફિટનેસ લેવલ ખુબ જ સારું રહે છે. સ્વિમિંગ કરવું અને તે ખૂબ જ જરૂરી છે.
હા ભાઈ તમારી એકદમ સાચી છે એટલે આપણે જેટલું વધારે ફિટનેસ ધ્યાન આપશું તેટલું આપ માટે સારું છે. કારણ કે હમણા જે સીઝન પ્રમાણે આપણા જે શરીરને પ્રીપેર રાખવું જરૂરી છે કારણ કે ગરમીના સિઝનમાં ઘણા બધા બધા લોકોને ચક્કર આવી જવાનો કે પછી પેટમાં દુખાવો કે પછી માટું દુખાવાનું એવી બધી સમસ્યા થાય છે. તેથી ગરમીના સિઝનમાં જો આપણે વધારે આવું બહારનું ખાશું તો પછી આપણને પેટમાં દુખાવા, ડી હાઈડ્રેશન કે પછી આવું બધું પ્રકાર થવાનું જ છે, કારણ કે ગરમીના સિઝનમાં આપણે જેટલું વધારે લિક્વીડ પીશું તેટલું આપણા શરીર માટે સારું છે. ગરમીના સીઝન બધા ફ્રા ફળ જેમ કે શે આ શેરડીનો રસ છે, પછી તરબૂચ છે કે પછી એવેનું બધું સેવન કરવું જોઈએ, કારણ કે આ બધા ફ્રૂટ ખાશું તો આપણા શરીર- માં સારું રહેશે, અને આપણાં છ પાચનશક્તિ પણ સારી રહેશે, કારણ કે આવી સિઝન પ્રમાણે જેમ કે હમણે ચોમાસાની સિઝન આવી રહી છે, એટલે કે તે બધાના લોકોનું શરીર એવું પ્રિપેર નહીં રહે, કારણ કે ચોમાસાના સિઝનમાં ઘણા બધા પ્રકારની બીમારી થઈ જાય છે જેમકે શરદી છે ઉધરસ છે તાવ છે ખા. ખાંસી છે આવી બધી સામાન્ય બીમારી થયા છે કારણ કે ચોમાસાની સીઝનમાં પાણી ને બધું હોય છે અને ગમે તો રોગચાળો ફેલાય છે ને બધું પ્રકારને આપણે ગંદકી કરશું તો પછીને આ પ્રકાર બધું થવાનું છે બાકી તમે ચોમાસાના સિઝન માં શો તમારે ચોમાસા સિઝનમાં જેમ કે આવી સામાન્ય બીમારી જેમ કે ઉધરસ છે છે ખાસી કારણ તમે થાય છે કે નહી થાય છે?
. હા અમને એવું બધું ઘણા પ્રકાર ન થાય છે જેમ કે અમે કોઈ વાર શરદી થઈ જાય તાવ આવે અને તેના લીધે અમે માંદા ઘણા પડી જાય છે અને તે એવું બધું, તો પછી અમે ડોક્ટર પણને એવું જાવા પડે છે. અને એ-એ ખુબ જ સારું જ છ, એ સારું તો છે કેમ કે એક વાર વરસમાં તાવને એવું ભરા અને જેના લીધે આપણા શરીર માં તે બધા રોગને એવા નીકળી જાય છે. અને તાવ આવવો એ ખુબ જ એક વરસમાં તો આવવો જ જોઈએ એવું મને લાગે છે. કે નાને તેથી જ સાંભળ્યું છે.
હા ભાઈ. એ તો આપડે આવું બધું થવાનું છે એ માટે આપણે તો ફિટનેસ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે જેટલું ફીટનેસ રાખું તેટલું આપણને આવી સામાન્ય બીમારી નહીં લાગશે એમ. આપણે ચોમા ચોમાસા શિયાળની તો પછી ત્યાં આવી બધી પ્રકાર આપણામાં રોગપ્રતિકારક શક્તિ તે ઘણા બધા લોકો ને હમણે થાય છે, અને ઘણાં બધા લોક કો બ આપે ખાશું તો પછી એમાં જે ઘણા પ્રકાર તેલ કે પછી કોઈ વાનગી બના તેમાં કાળું ટેલ બધ યુઝ કરે છે લોકો એટલે યુઝ કરેલ ટે એ લોકો યુઝ કરે પછ આપણે એ ખાસું એમાં તળલ બધું તો પછી આપણને આવું બધું થવાનું જ છે એટલે મારે તો એજ કેવું છે કે આપડે બહારનું ખાવું તાડવું જોઈએ અને એ આપડે શરીર રાખશો તો ઘણી બધી પ્રવૃતિ કરી શકશો આપણે ઘણા બધા રમત સ્પોર્ટ ક્રિકેટ છે વોલીબોલ છે ફૂટબોલ છે આવું બધું શું તમે ક્રિકેટ છે વોલીબોલ છે ફૂટબોલ એવું રમો છો?
હા અમે ક્રિકેટ વધારે રમીએ ક્રિકેટ અમને નાનતાથી ખુબ જ ગમે છે હું વિરાટ કોહલીનો બો બધો ફેન અને એ હમણાં જ એ લોકો એ બે ટ્રોફી હસીવી જીઈતી છે એટલે અમને ખુબ જ સારું લાગે છે કે ફિટનેસ રાખવી ખુબ જરૂરી છે એટલે કોઈ આટલા અઢાર વ પ આ હાર ન માની કે તેઓ લગાતાર એક ટીમમાં જટ્યા રહ્યા. તેઓને લગાતાર બે જીત મળી અને આવતા વર્ષમાં પણ અમને જીત મળશે એવું મને આશા કે કે એ ખુબ જ જરૂરી છે કે ફિટનેસ ના કારણે એ બધું થયું છે કે તેઓ સ્પોર્ટ સ્પોર્ટ પણ મેન અને ફિટનેસ પણ છે અને તેની ફિટનેસ ખુબ જ વલ્ડ ના બેસ્ટ માંથી વલ્ ના નંબર વન અ ખેલાડી છે અને તે ફિટનેસ રાખવી ખુબ જ જરૂરી છે અ મને તો એવું લાગે. અને આપડે પણ એ એવી રીતના ફિટનેસ રાખવી જોઈએ. .
હા ભાઈ તો મારી માટે સાચી એટલે ઘણા બધા ક્રિકેટર છે ઘણા બધા ફૂટબોલર છે ઘણા ફિટ છે. કારમ કે તમને ખબર જ જે ક્રિકેટ એટ ફૂટબોલમાં એવા મહાન એવા જેમ ક્રિ્ના રોનાલ્ડ મેસી છે નેર જુનિર છે એમ બાપા છે ખુબ ફેમસ છે કારણ કેમણા જે નવા નવો એવો છોકરો જેમની ફેમસ છે ફિટનેસ માં અને એ લોકો જે ફૂટબોલ જે એ લોકો જે રમે છે તે ખૂબ ત્યાંના બધા લોકો અને આપણા દેશના ઘણા બધા લોકો એને સપોર્ટ હો પણ કરે છે અને ઇન્સ્ટાગ્રામ પરમાં ઘણા બધા પ્રકારના ફોલોવર હોય છે જેમ કે બધા ફૂટબોલરના મિનિમમ ઘણા બધા બસોથી પાંચસો મિલિયન સુધી ફોલોવર છે અને આપણા દેશમાં તમં જે ફોલોવર છે આપ જે ક્રિકેટમાં તમ જે કી વિરાટ કોહલી તેમના વધારે છે એમ એટલે કે ઘણા બધા લોકો ફિટનેસના આધારે પણ એમને ફોલો કરે છે અને એમ જે એ લોકો ક્રિકેટ રમે છે તેના આધારે પણ ઘણા બધા ફોલો કરે છે કારણ કે આપણા દેશમાં ઘણા બધા પ્રકારના ક્રિકેટર છે અને આપણા દેશમાં ઘણા બધા પ્રકારના ફૂટબોલર પણ છે તેમ કે આપણા જે કિક ફૂટબોલરમાં જે સુનીલ છેત્રી છે તે પણ આપણા દેશના મહાન અને સારા એવા ફૂટબોલર્સ છે અને ખૂબ સારી પદવી એ લોકો યુઝ કરેલી છે કારણ કે આપણા દેશમાં એટલું બધું મહત્વ તો નથી આપડતું ફૂટબોલને પરંતુ આપણા દેશમાં ઘણા એવા એવા બધા સ્પોર્ટો છે તેમને પણ મહત્વ આપવું જોઈએ કારણ કે આપણા દેશમાં વધારેતું ક્રિકેટ મહત્વ આપે છે તે થી ઘણા બધા સ્પોર્ટને પણ મહત્વ આપ જોએ ઘણા બધા સ્પોર્ટ ને આગળ લઈ જાઉં જોયે સારુ ભાઈ મળીયે પાછા અને ગણો બધો પ્રકારના જેમ કે પ્રશ્ન હશે તેના વિશે વાતચીત કરીશું
હા હા